કેમ છો બેન?
બસ મજામાં શું ચાલે છે સુવાની તૈયારી.
બસ આ જુઓ હવે જમીને પરવારિયા એટલે હવે સુવાની તૈયારી સમય તો ક્યાં જતો રહે છે ખ ખબર જ નથી પડતી.
સાચી વાત છે બસ આજે એક ટોપિક પર જ આપડે વાત કરવા માટે મેં ફોન કર્યો છે કે સમય અને વ્ય વ્યવસ્થાપન આજની ફાસ્ટ લાઇફમાં કોઈની પાસે ટાઈમ નથી. અને પેલા ના લોકો એ કઈ- ગયા છે કે સમય, વાણી અને પાણી સાચવીને રાખો. જો તમે એને સાચવશો તો એ તમને સાચવશે. પણ આજની ફાસ્ટ લાઇફમાં કોઈ એ સમજતું નથી. સમય બહુ જ પાણી વેડફાય છે, વાણી વેડફાય છે એમ સમય પણ બહુ જ વેડફાય છે. જો તમે સમયને સાથ આપશો તો સમય પણ તમારી સાથે ચાલશે. એ પહેલાના જમાનામાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને ટાવર હતું એક તો ત્યાં લોલક ઘડિયાળ જેવું હતું એટલે એક વાર લોલક ઘડિયાળ બંધ થઈ ગઈ તી. તો પેલા વોચમેને કીધું કે અહિયાં રિપેર કરાવવી પડશે. પણ જયારે સરદાર વલ્લભભાઈ પટેલ એટલા ટાઈમ ટુ ટાઈમ દસ વાગ્યાનો ટાઈમ હોય એટલે દસ વાગે ત્યાં હાજ હાજર થઈ જ જાય એટલે જેવા સરદાર વલ્લભભાઈ પટેલ આયા એટલે વોચમેન ને ખબર પડી ગઈ કે દસ વાગી ગયા છે એટલે એને એ પ્રમાણે ટાઈમ સેટ કરી દીધું. એટલે કોઈને બોલાવું પણ ના પડ્યો કે ટાઈમે જોવો પણ ના પડ્યો કે કેટલા વાગે એટલે એટલા ટાઈમ ના પા બંધ હતા અને અત્યારે તો આપડ કેવું લોકોને કઈ બી પ્રોગ્રામ હોય ને તો કે ઇન્ડિયન ટાઈમ. ઈન્ડિયન ટાઈમ એટલે કે દસ વાગ્યાનો ટાઈમ હોય એટલે આપે સાડા દસ સુધી જવાનું. અને જેને પણ પ્રોગ્રામ રાખ્યું હોય ને એ લોકો પણ એવું વિચારે કે આપડે દસ વાગ્યાને ટાઈમ છે સાડા દસ પોણા અગિયારે જઈશું એ પેલા પ્રગ્રામ ચાલુ થવાનું જ નથી એ બધાના મનમાં એવી ગ્રંથિ કે એવી જ છે કે બસ. કશી વસ્તુ ટાઈમ સર થવાની નથી. આપણે વહેલા જઈને શું કરીશું બેસી રહીશું કારણ કે પાછળથી પણ આપણે વહેલા ઉઠવાનું હોય છે. એટલે આમ લોકો સમય બહુ જ વેડફે છે એમ.
તમે શું વાત કરો તમે કીધું ને એના પરથી જ યાદ આવ્યું કે પાણી સંભાળી ને વાપરવો જોઈએ તો જૈનમાં તો કેવું છે ખબર છે કે તમારે જે ધ ધર્મની અંદર જૈન ધર્મની અંદર કે જે વ્યક્તિ દીક્ષા લે ને તો એ લોકો ખાલી અ નાની એક ટબ ટબ જેટલું હોય એની અંદર કપડાં બી ધોએ પોતે મોડું હાથ પગ ભી ધોઈ કાઢે અને બધું જ વાસણને એમના જે હોય પાત્ર તે પણ ધોઈ કાઢે અને એકદમ સાચવી સાચવી ને પાણી ટીપુ-ટીપ પુ સાચવીને વાપરે અને બીજું તમે જે કીધું કે સમયની જે વાત કરી છે એના પરથી યાદ આવું કે ઇન્ડિયન ટાઈમ એમ જ કે છે ઇન્ડિયન ટાઈમ એટલે અંગ્રેજો હતા ટાઈમ આપી ગયેલા આપડા જે અ જે હતા મ ગાંધીજી છે, સરદારવલ્લભ ભાઈ પટેલ છે, ચંદ્રશેખર આઝાદ છે એ બધા હતા તમે કીધું ને એ પ્રમાણે કે દસ વાગે એટલે દસ વાગે હાજર જ થઈ જાય જયારે અંગ્રેજો શું કરે કે દસ વાગ્યાનો ટાઈમ આપ્યો હોય ને પોતે શું કરે કે સાડા દસ વાગે જાય જેનાથી શું થાય કે બધાને ના પબ્લિકની સામે એ લોકો ન એટેન્શન થાય અને બધા એમને પૂછે કે હ બરાબર છે આમ જોવા મુખ મે મ હતા એટલે બધા શું કર્યું કે જેીખવાની વસ્તુ એક પણ નહી શીખ્યા અને જે નહી શીખવાની બાબતો બધી કોઈ શીખી લીધેલી છે અંગ્રેજો પાસેથી અંગ્રેજોનું શું હતું કે એ લોકોની મોનોપોલી હતી એ લોકોની સિસ્ટમ સારી હતી એ લોકોની પદ્ધતિ સર બધી બધી જ વસ્તુ કરવામાં હતી તે ભારતના લોકો નહી શીખ્યા પણ જે નહીં શીખવાનું હતું ને સૌથી પલ્લા શીખી ગયા
અને આપણને આઝાદી મળી તો આપણે આપડા આઝાદ આપણા ભારત દેશ આપણને જે સૈનિકોય કે શહીદ હોય આપણને આઝાદી મેળવાય છે અને એ પ્રમાણે આપણે એમનું બલિદાન જોઈને આપણને લાગવું છે કે આપણે દેશને આપણે ફોલો કરી પણ આપણો દેશ દિવસે દિવસે અંગ્રેજ તરફ વળતો જાય છે અને એ લોકો બ તહેવાર નથી મનાવતો પણ આપણે અ વેલેન્ટઇન ડે ફાદર્સ ડે રોઝ ડે પછી ક્રિસમસ ન્યુ ઈયર એવી રીતે બધા હજ આપણા સ્થાનિક તહેવારો છે કે દિવાળી નવરાત્રી હોળી રક્ષાબંધન ન જન્માષ્ટમી એ બધા તહેવારો માં એ લોકોને મજા નથી આવતી ક્રિસમસ આવે ફસ્ટ ના આપડે થર્ટી ફસ્ટ આવે એ બધ ન્યયો પાર્ટી અ કોલેજોમાં વેલેન્ટાઈન ડે રોઝ ડે ફાધર્સ ડે એટલે આ બધી વસ્તુમાં એ લોકોને એટલું એય કે બસટલા દિવસથી રાહ જોતા હોય રિવાર આવે સડે બી હોય એટલે બધા ફ સાથે બસ આજ તો રોજ છે તો બધા રોજ પ્રપોઝ કરે વેલેન્ટન ડે તો એટલો બધો મહિમા એ લોકોએ વધારી દીધો છે કે આપડા દિવાળી કરતા પણ એ લોકો યંગસ્ટર ને બધા જાણે વેલેન્ટાાઈન પેપરોમાં પણ એ બધું આવતું હોય છે એટલે અંગ્રેજો આપણા કોઈ તહેવારો લીધા નથી ને આપણે અંગ્રેજોનું કેટલું બધી વસ્તુ એમની લેંગ્જ પણ આપ લઈીધી છે આપણી લેંગ્વેજ ત્યાં નથી આપણી માતૃભાષા છોડીને આપણે લોકોની અંગ્રેજી ભાષા આપણે અપનાવી દીધી છે એટલે આપડો સમય વસ્તુ કેવી છે એ લોકો આપણે બધું તો આપમાં પચ્યુલટી કે બરોબર આ છો કેટલા એમ સમય ના પાબન છે ગમે ત્યાં જવું જે ટાઈમે જે અને જો સમય આપણે ટાઈમ કોઈ બી વસ્તુની સમય ની તો વેલ્યુ હોવી જ જોઈએ આપને કે કઈ બી કામ કરવું છે કઈ રીતે વ્યવસ્થા કરી છે સમય ની આપણે એડજસ્ટ કરીએ કે આપણો ટાઈમ પણ બચી બજારમાં જે આપણે લિસ્ટ બનાવીને છે કે એક ધકકી આપડે બધું કામ થઈ જાય અને આપડું કામ સારી રીતે થાય તો આપડ મગજ પર એટલું ટેન્ન ટની બચ થાય બીજા એ્રા કામ પણ કરી શકી એ શનિ રવિ પણ આપણને માનસિક શાંતિ મળે માટે આપણે સારા પુસ્તકો નું વાંચન કરીએ કે આપને આજે ટાઈમ છે તો લાવ કઈક સફાઈ કરીએ કઈક પુસ્તકો વાંચે એ બધું આપડે એ રીતે કરતા હોઈએ છેએ એમ
હ સાચી વાત છે તમે જે કીધું ને કે કોઈ સમય ન પાબંદ અંગ્રેજ હતા ને તે એ એટલો મસ્ત કાયદો ભારતને આપી રહેલા હતા ને પણ ભારતના લોકો એ જે શીખવું જોઈએ તે શીખ્યું નથી ને બધું જ બીજું બધું શીખી લીધું તમે જે કીધું ને હમણાં કે અ આપડે ગુજરાતી ભાષા છોડીને ઈંગ્લિશ ભાષા અપનાવે છે ઇંગ્લિશ ખુ જ સારી વાત છે જરૂરી છે પણ ગુજરાતી છોડીને ઇંગ્લિશ શીખ જરી નથીરી દીકરી સ્કૂલમાં ભણે છે ને ત્યાં તો શું કહેવામાં આવતું ખબર છે કે એક થી આઠ ધોરણ તો તમારે તમારા બાળકોને માતૃભાષામાં જ ભણાવવા જોઈએ જેથી એ લોકોને બધી જ આપડા રીત રસમ આપણી બધી વસ્તુઓ ના નામ કેવી રીતે ઉપયોગમાં લેવાય કયો કેવી રીતે આવે અ અમુક તહેવાર હોય તહેવારમાં શું ખાવાય શું પીવાય કેવી રીતે ઉજવાય તે બધું જ રહેણીકણી બધું જ એ ગુજરાતી પ મીડિયમમાં ભણે ને તો એ નહી આવે ઇંગ્લિશ મીડિયમમાં ઓછો આવે છે તો મા પર જ આપું જોઈએ પણ આપણે તો શું કીધું હ કોયરાની કેપેસિટી હોય કે ના હોય ઈંગ્લિશ ની પાછળ જે ડોટ લાગેલી છે ને એ એટલી બધી આંધરી ડોટ લાગેલી છે ને કે લોકો બસ ધુએ જ ને મૂકી જ દે ને પછી ટ્યુશન ક્લાસીસ મોકલાવે આ ક્લાસ મોકલા પેલા ક્લાસ મોકલાવે સ્પેશલ મેસ કરાવ સ્પલ ગ્રામ નુ કરાવે અરે ગાંડા થઈ જ છે. પૈસા ના પાણી થઈ જાયને છોકરું હેરાન થાય તે તો બીજી વાત બીજી વસ્તુ થઈ જાય છે. પણ છોકરા સામે લોકો જોતા જ નથી. બસ ક્રેઝ એટલો આવી ગયો છે કે ઈંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ મારો છોકરો ક્યાં ભણે તો ભાઈ ઇંગ્લિશ મીડિયમ માં ભણે છે એવું ક્રેઝ આવી ગયું છે.
અને રવિવાર હોય કે સેટરડે સંડે છે કે ચલો આજે આપે શાંતિ નો ટાઈમ છે કે રવિવાર છે. ફેમિલી બધા સાથે જ આપની પાસે ટાઈમ છે બધાની પાસે ટાઈમ છે બધા જોબમાંથી આજ સંડે રાજા વૃત છે તો બધા સાથે બેસીને જમે છે બધા મનગમતું આપ બધા બનાવે છે ને કરે છે કે બધાજે સાથે બેસીને વાતચીત કરીશું આ પાછો ટાઈમ મળે તો વડીલો છે. એ છે કે આપણે ધ સવારે બધા યોગા કરે છે... કે ચલો આજે આપણને ટાઈમ છે તો થોડોક ટાઈમ શરીર ને આપીએ કે શરીરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે જો આપણેે શરીરને સાચવીશું તો શરીર આપડે શરીર સાથે જેટલું કામ કરાવવું હશે એટલું કરાવી શકે છે. પ સાંજે ફ સાથે કરવા માટે આપણે સમય કાઢીને બહાર જતા હોઈએ છે કે આજે સન્ડે છે તો ફિલ્મ જોવા જઈએ એવી રીતે આપણે હોય સમ યકોઈ પરિવાર ફેમિલી આપ ઘરે આવે કે આપ- કોઈ ફેમિલીને બહુ ટાઈમથી મળે ના હોય તો આપણે મળવા જઈએ એટલે કોઈ ને કોઈ વ્યવસ્થા આપણે સમયની એડજસ્ટમેન્ટ કરી લેતા હોઈએ છે અને સમયનો ઉપયોગ પણ કરી લેતા હોઈએ છે. એટલે આ બધું હમ. સમય સાચવો બહુ જરી છે અને થોડુંક સારું બી છે જો તમે પોતે પંચો લેશો ટ પ્રમાણે તો તમારા મનમાં કોઈ પણ કામ કરશો તો તમને શાંતિ લાગશે કે ના મારું કામ ટાઈમ પણ જો તમે સમય તમે ટાઈમ સર છો સામે વાળા ટાઈમ પર નથી કરતા તો તમને એમ શરીર માં બેચેની લાગશે કે ના ભાઈ આપણ કેમ ટાઈમ ન પંક્ચુલ નથી. આને પણ હું ટાઈમને પહોચુડું મારી સાથે સાથે જો એ પણ ટાઈમને પહચ બધા જ ટાઈમ ટુ ટાઈમ કામ કર તો જિંદગી એટલી સરસ થશે કે હા ના ખરેખરમ જીવન જીવા જેવું લાગે કે બધા પોતપ પોતાની રીતે ટાઈમ ટુ ટાઈમ કામ કરે છે પણ એક આળસુ હોય એક બે આમ કોઈ બી કામ કરવામાં એને કંટાળો આવતો હશે... તો એ સમય ન આપડે ભલે પંચુલ છે પણ આપણા ઘરમાં આપણે ધ્યાન નથી આપતા તો એ બિલકુલ ખોટી વાત કારણ કે ટાઈમ પ્રમાણે કામ થવું જ જોઈએ ને એમાં પણ થોડું આ લોસ તમને કરતા તમે બોસ કે આ ટાઈમે કામ થ જઉં છું કેમ તમે એ ટાઈમે કામ કરી દો છો છે ત્યાં તમને વેતન મળતું હોય છે.
વેતન મળે એટલે જ તો બધા સમય પર કામ કરતા હોય છે હી તો તો જો એની સામે કોઈને પણ વળતર ના મળે તો કોઈ પણ સમય પર કામ કરતું નથી તમે જોજો કે સ્કૂલમાં બીજી કોઈ સરકારી સંસ્થાઓમાં મા મોટ મોટા ન્યાયાલયમાં ફિક્સ ટાઈમ હોય કે ભાઈ આટલા વાગે એટલે ઓફિસમાં આવી જવાનું તમારી ફિંગર પ્ર મલી હોય એ ફિંગર પ્રિન્ટમાં તમારે તમારે ફિંગર મુકવાની એટલે તમારે આટલા વાગે આ માણસ અહિયાં આવી ગ્યું હતું તો એ નોંધ લેવામાં આવે છે જો એમાં વહેલું થાય મોડું થાય વેહેલું તો નહી જ થાય પણ મોડું થાય શું કેવાય તો પણ એ નોંધ લેવામાં આવે અને પછી ઉપર જાણ કરવામાં આવતી હોય છે એટલે સમય નું જે પાબન છે એ તો ખરેખર હોવું જોઈએ જો સમય ન પાાવન નહીં રાખે હો તો સ્કૂલમાં છોકરાઓ મોડું કરે ટ્યુશન માં મોડું કરે સરકારી નોકરીમાં મોડું કરે ન્યાયાલયમાં મોડું કરે ઓફિસોમાં મોડું કરે કઈ પણ ન થાય એટલે કરવું જોઈએ છતાં પણ આપણા ઈન્ડિયા વાળા એટલા બધા એવા છે ને કે કોઈ દિવસ ટાઈમ પર આવતા જ નથી હોતા તમારી સાથે આ આ વાત કરવાની ખુબ જ મજા આવી થેન્ક યુ
થેન્ક યુ